હલો
હેલો
હલો
હલો
કેમ છે
હલો
હલો
હલો અવાજ આવતું છે મારું
હા આવતું છે
હલો
હલો હલો
હ
હલો
હલો
હલો
અવાજ નહી આવે છે તારું
હલો આવતું છે અવાજ મારું હલો હલો હલો
હલો કેમ છે
મજામાં તું કેમ છે હલો
છે
હલો હલો ના આઇ હલો હલો હલો હલો હલો હલો હલો હલો
હલો
અવાજ નહી આવતું છે મારું કે
હા આવવા લાગ્યો આવવા લાગ્યો.
હા બોલ કેમ છે?
મજામાં છું તું કેમ છે શું કર્યા કરે છે?
કઈ નઈ બેહેલી છું તું કર્યા તું શું કર્યા કરે?
દમલ તો
હા જમી લીધું.
હું પણ એ વરસાદ ના મજા લઈ રહી છું.
હા બહ વરસાદ થાય છે ને.
થી તો એટલું વરસાદ એટલું વરસાદ મારા પપ્પા ના તો દુકાનમાં પાણી ભરાઈ ગયું.
હ બહ વરસાદ થાય એટલે.
ઘટના ઘૂટનો સુધી પાણી ભરાઈ ગઈ મારા પપ્પા ના તો દુકાનમાં.
વરસાદ બહ હા બધું સારું છે, તારા મમ્મી પપ્પા કેવા છે.
સારા છે, મારામ મમ્મી પપ્પા તો
હરે બારીિશ બહ થાય
બહ બહ બહુ વરસાદ પડી રહ્યો છે.
કલથી તો બહુત હાાય, હ હું પડેૈ
પણ સારું છે, ને વાતાવરણ ઠંડુ થઈ ગયુ
હા બહુ ઠંડુ થઈ ગયુ.
એટલી ગરમી પડતી હતી, કે ઇન્સાન પૂરો સુકાઈ જાય એમાં
હા.
પણ હવે તો સારું થઈ ગયુ છે.
હજુ તો બહ સારું થઈ ગયુ
હવે તમે રાત્રે એ ઓળીને સોવં છુ.
હું પણ બહ ઠંડી લાગે ને એટલે
ઠંડી લાગવા લાગી હવે તુ
હું તો મોટા કામમાં લોડીનેસ હુ.
એ બિલકુલ
હું કરું બહ, ઠંડી લાગી કરી રાત્રેમા
ઠંડી તો ગમે છે.
ઠંડી તો ગમે અને પારિસ પણ ગમે લેકિન એટલું નહ, ગમે પારિસ
વરસાદ તો મને પણ ગમે છે વરસાદ મને ગમે છે, બહુ વધારે ગમે
મને ગમે છે, એટલું નહ ગમે
ગમે છે જ્યાં કચરું વચરું ની હોય ગાય ના ગોબરરેાની હોય. તે તેવી જગ્યાએ વરસાદ બહુ ગમે છે.
હા, ત્યાં તો મને પણ બહુ ગમે ત્યાં નની ગમે કે ગાય ન ગોબર હોય, અને કચરોો ગંદો નહી ગમે આપ આપણે આ્યાં તો બહુ ગંદગી હોય છે. વરસાદમા આટલે ની મજા ની સારું લાગે મને
તને ખબર છે નગરપાલિકા લાગી ગઈ છે તો પણ કોઈ સફાઈ વફાઈ નહી. કરવામાં આવે છે.
ની ની બહુ ગંદગી થાય બહુ ગંદગી
તાર ત્યા પણ એવું જ છે.
મારા પણ બહ ગંદ મારા પણ યાં બહુ ગંદગી હોય. અને ગાય નો ગોબર તો બહુ હોય.
જાણે સરકાર કઈ કરાવતું જ નથી.
નની કઈ નહી કરાવ તુ
એ એ જ્યાં જ જ્યાં જુઓ ત્યાં કચરો જ્યાં જુઓ ત્યાં કચરો જ
ત્યાં જ ત્યાં ગાય ન ગોબર પડે રહે છે.
એ જ તો મારી સામેમે તો એટલું ગંદુ એટલું ગંદ, ને બધું વરસાદ માં એટલું ગંદુ થઇ જાય
મારે સામને પણ હું ખિડકી પર ખડી હોઉ, ને તો બહુ ગંદગુવા એટલે ખિડકી પર ન જાઉ
એ નગરપાલિકા વાળા કઈ કરાવતા જ નથી.
કાય નકળ, આવતા
ફક્ત પૈસા લેવા માટે બધા છે, લૂટવા માટે
પૈસા લેવા માટે કરે
હવે વરસાદ પૂરો થઈ જાય તો થોડું ઘડું કરાવે પછી એવું જ ને એવું જ
એવું જ ને એવું જ. તો મારી મમ્મી મોબાઈલ માંગ્યા કરે.
કેમ.
આમ ગામાં ફોન લગ લગાવવાનું ને
અરે હમણાં જ તો મેં લગાવી
હા તે તો માંગ્યા કરે
તારી મમ્મીને કે હમણાં જ
હું
મિત્ર.
હું બોલી.
બોલ હમણાં જ લગાવી છે મારી મિત્ર તો થોડા દર કરો.
તે મોબાઈલ માગ્યા ઘરે ગાંવમાં ફોન કરવાનું ને ગાંમાં બી બહુ સારું હોય. ને બહ વરસાદ ગાવ પડે છે. હું બોલી?
ગાવમાં
તારું અવાજ નથી આવતું છે નીઘ અંદર
ની ગંદકી નઈ હોય ઘણું બધું બોવ સારું હોય તારું અવાજ નહી આવ્યા કરે.
પણ તારું તો આપતું છે.
તારું અટકી અટકીને આવે.
એ વરસાદના કારણે
તારું આવાજ નય આવતું છે. હેલો. હેલો. હા તું બોલ હું કરી હું બોલી તું
આવવા લાગી અવાજ મારું
હા આવા લાગ્યું.
દરેક તો સારી રીતે આવે છે ને
હું?
સારી રીતે અવાજ આવે છે.
હા સારી રીતે આવે બોલ. હું બોલ્યા કરતી.
મે બોલું છું તારી ભા તારી ભાભી કે
સારું છે.
સારી છે.
હા સારી છે.
હું કરતી છે.
હું કરતી જમ જમતી છે હજુ
તું શું બોલતી હતી ગાંમાં ગંદકી નહી પડે.
ની ગામમાં ક્યાં ગંદગી પડે બહુ સારું થાય ગામમાં તો.
લી ગંદકી હોય છે.
ની હોય. તમે હું બહુ સાફ હોય છે ગાંવમાં તો.
તો ને એટલે વરસાદના દિવસમાં તો ગંદકી હોય જ
ની ગાય નય હોય એટલે ગંદગી પર નય હોય. સારું હોય છે.
સારું છે ગામમાં ગંદકી નય હોય તો પણ મે મ ત્યાં સુધી ખબર છે કે ગામમાં ગંદકી હોય.
નઈ નહી બહ સાફ મારા તો બહ સાફ હોય. તારા ગાંવમાં ગંદગી હોય, મારા ગાંવમાં ની હોય ગંદગી.
હા મારા ગામમાં તો હોય જ ગંદકી, મને તો ગાંવ ની ગમે છે એટલે.
હા, એટલે તારી માટે ગંદગી હોય, મારી માટે ની હોય, મને તો ગમે.
મારું ગામ તો મારું ગુજરાત જ છે.
તારું છે મારું
મારું જન્મ છે એટલે મારું ગાંવ એ થયું ને. એ તો મારા મમ્મી પાપા ના ગાંવ
મમ્મી પાપા નું ની, મારું ગાંવ. હલો.
હા.
બોલ. મારી મમ્મી મોબાઈલ માંગ્યા કરે એટલે.
કોનાથી વાત કરે છે?
ની પૂછતી ની, તું જાને છે અપની આપ આપણી ફ્રેન્ડ સે બાત કર્યા કરે.
મારી મમ્મી આવી ગઈ હતી. માર
ઓહ!
પૂછતી વાત કરે છે. તો મે કીધું
ઓહ! હજુ તો બહુ વરસાદ થાય છે ને. મને તો ઊંઘ આવી રહ્યો છે.
ઘરમાં બેહી-બેહી ને થાકી ગઈ.
મને તો ઊંઘ આવે છે.
એકદમ કંટાળ આવી ગયું છે, શાળાએ પણ ની જવાનું હવે તો.
હું તો જાઉં
બધું જ બંધ થઈ ગયું.
તો તને પડવું જોઈએ ને, હજુ પડતી
પડ
હું? હેલો?
હેલો.
આવતું છે બોલ.
મેં કહ્યું કે
અવાજ નહીં આવતું છે તારું. હલો. અટકી-અટકી ને આવ્યા કરે તારું આવાજ. ખીંચાય છે તારું આવાજ.
હમણાં સારી રીતે આવતું તું
તો તારું તારી ની આવે ને.
તો હું કરું મેં એમાં?
તો હું શું કરું? મને તારો અવાજ સંભળાતું નથી.
વરસાદના કારણે એવું થાય તો મેં હું કરું? વરસાદ ને રોક
હા રોકી દે.
કેવી રીતે રોકશું?
હાથથી.
મારા હાથમાં તો એટલું
હેલો. ચલ પછી વાત કરીએ આપણેે.
ચાર.